હા.
હલો.
હા હલો.
તમને મારો અવાજ આવે છે.
હ આવે છે.
તમને ખબર છે કે આપણે જુદી જુદી જગ્યાએ ફરવા જઈએ અને એના જુદા જુદા એક્સપિરિયન્સ લઈએ એ ખૂબ આપણાને જિંદગીમાં આગળ શીખવાડે છે.
હઅ બહુ બધું આપણે આમ બધા અલગ અલગ વસ્તુ માટે ફરે, કોક આરામ કરવા ફરે, કોકને કશુંક ત એનું ખાસ વસ્તુ જોવી હોય કે કોકને આમ બસ એમના સહિતાઓ જોડે બસ બધે ફરવું હોય.
હહ એ ત છે કે જુદાં જુદાં લોકા હોય એમને જુદું જુદું જોઈએ કે કોકને એવું જોઈએ કે ફરીએ એનો મતલબ છે કે બસ આપડે બેસીરો પશે કે મસ્ત ચીલ કરો અને અમુક લોકા ફરવા જાય તેવું થાય કે ફર ફર ફર આખો દિવસ બસ એક જગ્યાએ બીજી જગ્યા એ જાય બીજી જગ્યાથી ત્રીજી જગ્યાએ જાય તમારું શું કેવું ફરવામાં ફરવું જોઈએ કે આરામ કરવો જોઈએ?
હવે એ બધું અ જે જતું અલગ લોકા પર અલગ અલગ એમનું બધું એમને કેમની રીતે ફાવે એ હોય હવે કોક લોકાને એવું હોય કે આરામથી શાંતિથી બેસવું હોય જે કામ કરતાં હોય બહુ બધું કામ વચ્ચે હોય ને એમને થોડીક રજા મળી હોય તો એમને એવું હોય કે કોક સારી જગ્યાએ જઈને આરામથી બેસું કંઈક નજીકમાં એક બે વસ્તુ જોઈ લઉં એવું પછી કોક લોકાને એવું હોય કે બધું એમ નવી નવી વસ્તુઓ જોવાનું બહુ ગમે એ લોકાને તો એ લોકા પાછું એમને એવું હોય કે અહીંયા ગયો છું તો બસ આ બધી દસ જગ્યા છે તો દસે દસ જગ્યા મારે જોવી જ છે એની વગર એમને જમ્પ ના મળે.
હહ એ તો છે પણ એ પણ વસ્તુ છે કે તમે જે જગ્યાએ જાઓ તમને જુદું જુદું શીખવા મળે કે તમે શું એક્સપિરિયન્સ કરો એ તમારા જિંદગીમાં આગળ તમને લઈ જાય કે તમને ખબર ના હોય કે ત્યારે મદદ કરશે કે નહીં પણ પછી તો જરૂર કરે.
બરાબર છે તમારી વાત એમાંય પાછા બધા અલગ અલગ રીતે લોકાને ફરવાનું ગમે કોકને એકલું જવાનું ગમે કોકને એમના અ પરિવાર જોડે જવા જવાનું ગમે કે કોક એમને એમ બસ આમ કશુંક આમ એડવેન્ચ ચર જેવું કરવું હોય કે આમ કશીક આમ અ અઘરી જગ્યાએ જઈને બસ અ કશુંક આમ એમને મજા આવે એવું કરવું હોય.
હહ એ તો છે ને અત્યારે સોલો ટ્રાવેલ એકલું જવાનું તો એટલું બધાને ગમે છે કે બસ કોઈ ના જોડે નહી જવું એકલું જાઉં આમ એટલું સારું લાગે કે એકલા જાઓ છો પોતાની રીતે બધું કરો છો અને આમ બહુ આમ લાઈફમાં બહુ શીખવાડી જાય. કે તમે એકલું જાઓ તો તમે એકલું કેટલું કરી શકો તમારા ડિસિઝન જાતે લો તમાર કંઈ જઉં, શું ખાવું, કેટલો ટાઈમ કંઈ કાઢવો એ બધું એનાથી આપણને ખબર પડી જાય.
હહ એકલું જવામાં પાછું એ સારી વસ્તુ છે કે કોઈ માટે રોકવું ના પડે હવે પાછા હું એક જણ અહીંયા આ ટાઈમે ફ્રી હોય બીજો બીજા ટાઈમે ફ્રી હોય તો એવું કોઈ દિવસ એમને મેર જ ના પડે હવે એકલું જવાનું છે. તો બધું મારી રીતે થશે કે મારે અહીંયા જવું છે મારે આ રીતે ફરવું છે તો એ જે એને જે રીતે કરવું હોય ને એ રીતે બધું થાય કોક બીજાનું વિચારવું ના પડે કે એને જે ગમે ને એ પ્રમાણ જ થાય બધું. પણ પછી હું એવું એવું વિચારીએ આપણેે તો પાછું એમાં બધું પોતા વિશે નવું નવું વસ્તુ એ ખબર વસ્તુ ખબર પડવા મંડે વસ્તુમાં તો
અને આમ આપણે જે નોર્મલ જિંદગી જીવતા હોઈએ ત્યાં તો આજુબાજુ બધા લોકા હોય છે કે એક જણ આવું કે બીજો જણ આવું કે અને બધા જે કે આપણે માનવું પડે પણ આ તો કેવું કે આપણે એકલા જઈએ તો આપણું મનથી જે હોય આપણે એકલું જે કરવું હોય બોવ ટાઈમથી અને પોતાને સમજવાનું બહુ સારી રીતે મળે છે આવું કરીએ ને એક્સપિરિયન્સ તો આપણે
હહ પન પછી આપણે એ એક રીતે જોવા જઈએ તો એકલું જવામાં બહુ બધું આમ અ મુશ્કિલોએ આવે કે એને પોતે જ બધો આમ અ બધાનો ખર્ચો કાઢવો પડે આપણે વધારે જણા હઈએ તો આપણે એમાં બધામાં આમ ફેલાઈ જાય. તો એટલો ખર્ચો ના થાય પણ એકલા જવામાં પાછો ખર્ચોય વધી જાય અને કોક વખત આપણે આપણી સુરક્ષા ઉપર ભી પ્રોબ્લેમ આઈ શકે કામય આપણે કંઈક ગયા હોય કોક આમ દૂરવાળી જગ્યાએ અને નજીક કશું આજુબાજુ આમ બહુ એવી સુવિ ધાઓ ના હોય તો આપણેે એકલા કોક વખત જલાઈ બી જઈએ. કે આપણને એ ટાઈમ બીજા કોકની જરૂર પડે એવી વસ્તુએ આઈ શકે.
એ તો છે એન કરતાં આપણે પરિવાર જોડ જઈએ તો તો ખુબ મજા આવે કે ચલો એકલું નહીં જઉં પણ આમ બધા મમ્મી હોય, પપ્પા હોય, ભઈ, બા, દાદા જેમના જોડ જઉં હોય આપણને જેમના જોડ ફાવે કે કોક મામા મામી જોડે જાય કોઈ માસા માસી જોડે જાય. તો આમ બહુ મજા આવે કે ચલો બધા જોડે છે તો બધા ફાવતું હોય એકબીજા જોડે તો ફોટોસ પડાવાય બધાને આમ જોડે મેમરી બને કે આપણે કોક દિવસ આવું કર્યું તું જોડે રમીએ, જોડે ખઈએ, પીએ તો બહુ મજા આવે.
હહ એમને એમ ઘરમાં બધાં મા બાપને બધા બધા એમનાં કામમાં બિઝી હોય રોજરોજના દિવસમાં છોકરાઓ સ્કૂલ જતા હોય આમ હોય તો રોજરોજના દિવસોમાં એ લોકાને એવો સમય જ ના મળે કે એકબીજા જોડે રહીને શાંતિથી વાત કરે આવું એ જોડે ફરવા જાય તો એમને એવો મોકો મળે કે આમ આખો દિવસ જોડે હોય એમનું સારી રીતે એકબીજા જોડ રહી શકે બધું એન્જોય કરી શકે તો એ બહુ આમ સારી વસ્તુ કહેવાય આપણે આવું અ એમની જોડે ફરવા જઈએ તો
હહ અને આમ જોવા જઈએ ને તો આપણને બઉ શીખવાડે કે આપને સ્થિરતા શીખવાડે, પેશન્ શીખવાડે કે ચલો કોકે મોડું કર્યું તો અકરાવાનું નહી શાંતિ થી હેન્ડલ કરો કે પછી કશું કોમ્પ્રોમાઈઝ કરવું પડે કે ચલો કોકને આ કરવું છે તો આજે આપણું મન નહીં ચાલે કોક કે એ આપણે અમુક વાર માનવું પણ પડે કે આપણે ખોટા પણ હોઈ શકીએ એટલે એ બધું બહુ જ વસ્તુ શીખવાડે છે આપણને અને આમ કે નાના છોકરાને એવું ગમે કે આપણે કઈ સ્પોર્ટ કરીએ પછી આપણા પેરેન્ટસને એવું ગમે કે શા તી રાખે અને આમ ઘરડા લોકા હોય તો એમને એવું લાગે કે બસ આપણે બેસીએ આજુબાજુનું વસ્તુઓ જોઈએ તો આમ શાંતિથી જીવન માણીએ એવું જાણે
હહ ને આમ આપણે બાકી બધા જોડે જઈએ અને આવું આપણા પરિવાર જોડે કે ખાસ કરીને આપણા ભઈબંધો જોડે તો આપણે કઈ જઈએ છે ને એ એટલું મહત્ત્વ નહીં રાખતું પછી આપણે આખું જે આપણે જે જેટલા દિવસો આપણે બહાર જઈએ. તે વખત આપણે જે જોડે ફરીએ ને જે આપણને મજા આવે ને જે આપણે સમય જોડે વિતાઈએ ને એ વધારે મજાનું થઈ જાય આપણી જગ્યા કરતાં
એ તો છે અને પછી આપણે કલ્ચરલ ટૂર ને એવા પર પણ જઈ શકીએ કે અમુક લોકોને એવું કે ચલો આમ બહુ ફરવું નથી પણ મારે જુના જમાનાનું શીખવું છે કે કેવું લોકા હતા, કેવી રીતે રેતાતા, શું ભાષા વાપરતાતા. પહેરવેશ કેવું એ બધું શીખવા પણ લોકા જાય છે આપણને અત્યારે ખબર નથી પણ એ પણ બહુ છે કે જૂના જૂના મોન્યુમેન્ટ હોય અ મંદિરો, પેલેસો એ બધું જોવા જઈએ ને તો તો બહુ મજા આવે.
હહ આપણે અલગ અલગ જગ્યાએ જઈએ તો એમનું અલગ અલગ જગ્યાએ અલગ અલગ રહેવાનું હોય તો આપને નવું નવું બધું જોવા મળે કે કોક જગ્યાએ આવું પહેરે આવી રીતે ફરે કે એમની કોક અલગ આમ બધી અ વાત કરવાની રીતો હોય. તો એ તો આપણને એવું લાગે કે આ કશુંક અલગ જ છે તો આપણે આમ આપણે આટલી બધી જગ્યાઓ છે તો આપણે બધી અલગ અલગ જગ્યાએ જે તમને કંઈક નવું જ જોવા મળે બધી જગ્યાએ અને એ જોઈને આપણે આમ એવું થાય કે આવું બધું એ હોય ને એવું તો એ બધું જોવામાં બહુ મજા આવે.
હહ એ તો છે અને આમ અમુક વાર કેવું કે આપણે એવા માટે પણ જઈ શકીએ કે ખાલી એડવેન્ચર કરવા કેમ કઈ મસ્ત રાઈડ કરીશું, કઈ ક્લાઇમ્બિંગ કરીશું, ટ્રેકિંગ કરીશું કે જંગલોમાં જઈશું એવું બધું પણ બઉ મજા આવે.
હહ ટ્રેકિંગને એ બધું આમ બહુ આમ બધાને કરવાનું બહુ ગમે કે આ એ નહીં બધા બહુ બધા ટ્રેક અતારે ચાલુ છે આપણે અ ઉપર પહાડોએ જઈએ નીચે સાઉથમાં ટ્રેકો છે બહુ બધું કરાય આપણે ટ્રેકોમાં કેમ્પિંગ એથી જઈને બહુ બધી ધી અ લોકલ એક્ટિવિટીઝ હોય ને એવું બધું.
હહ અને આમ કેવું કે બધું સેફટીને બધું પણ ધ્યાન રાખવું પડે કે ફિઝિકલ ફિટનેસ હોય તો જ કરાય પછી આમ અમુક વાર ઈક્વિપમેન્ટ જોઈએ ટ્રેકિંગ કરવા એમને એમ એમને એમ પણ ના જતું રેવાય આમ બધું આમ સરખું કરવું જ પડે કે બધું ખબર ખબર હોવું જોઈએ બધું વાંચવું પડે કે કેમનું શું થાય છે પણ એ કરવાની મજા છે ને એ જુદી છે કે એક વાર તમે કરી લો ને પછી આપણને એવું થાય કે ચલો કંઈક તો કર્યું છે આપણે.
હહ આમ બધું આપણે આમ અલગ અલગ રીતે ફરવા જઈએ એકલા જઈએ, કોક જોડ જઈએ કે આવું કશુંક આવું આમ એડવેન્ચર જેવું કરીએ તો બસ બધું આપણને અલગ અલગ વસ્તુ શીખવાડે કે આપણે એકલા ગયા તો આપણને એકલું રહેતાં શીખવાડે કે એકલું બધું કેમનું કરાય, કેમનું આપણે રહીએ એ બધું ફેમિલી અને અ બધા જોડે જઈએ તો એ આપણું આપણે એકબીજા જોડે કેટલું અમને સારું ફાવે ને આપણે એકબીજા વધારે ફાવતું થઈ જાય કે એમ બસ જોડે રહ્યા છે ને આપણે એકબીજાને બહુ જ ધર નજીક આઈ જઈએ.
એ તો છે આમ એવું એવું ના કેહેવાય કે ફરવાનું ખાલી એવું નથી કે ફરવાનું છે આપણને જિંદગીનું એટલું બધું વસ્તુ શીખવાડે કે એક જગ્યાએથી જુદી જગ્યાએ જઈએ આપડ આમ ડિફરન્ટ પર્સનાલિટી હોય આપડી પછી આમ કેમનું જોડે ફરીએ છેએ કે એકલા કરીરીએ એનાથી ખબર પડે કે કેવા આપણને લેસન જોવા મળે એટલી બધી યાદો બનાવીએ છે આપણે આ ટાઈમે કે બહ સખત રીએ એમ.
આપણું આપણું વિચારવાનું એ બધું એ બદલી દે કે આપણે એમને એમ ઘરે જહીએ આપણે આપણે આરામથી બધું વસ્તુ મળે બધું કરીએ આપણે બહાર જઈએ આપણને નવું બધું જોવા મળે નવું બ નવું નવું બધું આપણે બધું એક્સપિરિયન્સ કરીએ તો આપણે આપણને બધું બદલાઈ દે કે આપણે કોઈક નવી જગ્યાએ ગયા કોઈક એ લોકોનું કેમનું વિચારવાનું હોય એ લોકો કેમનું રહેતા હોય આપણે એ બધું જોઈએ તો આપણને બસ બધું શીખવા મળે કે હા આવી રીતે થાય તો હું આવું આવું કરીએ તો વધારે સારું પડે કે આવું બું વધારે સારું હોય તો બહુ બધું આપણને શીખવા મળે અને આપણે નવી રીતે બધું વિચારીએ અલગ બાજુથી વિચારીએ બધું.
હ અને આમ ઘણી વાતથી આપને ખબર પડે કે આપણે જિંદગીમાં શું કરું કે ચાલ ફરવા જવું છે તો કેવું ફરવું છે બધું આપણને ખબર તો પડે
હા એ તો હવે બધું બહુ શીખવા મળે આપણને બધું બહુ મજા આવે આ બધામાં તો આપણને ફરવામાં કોઈને બી મજા આવે.
હા એતો છે કઈ નહી આપડણે ફરી ક્યારે કોઈ દિવસ વાત કરીશું એના પર ફરી.
હવ હવ.